હલો
હલો
કેમ છો બેન હાલો
હું પણ મજામાં છું તમે કેમ છો
મેં ભી મજેમાં છું બેન
કે કરતો
કુછ નહી બસ થોડી છત પ આઈ હું ખા વના ખા કે બહેન
અચ્છા આપી ઘૂમતે હો ક્યા છત પે
નહી મેં કભી કભાર કોઈ બાત કરની હોતી ના ત છત પે આતી હું ક્યા હૈ કે નીચે તો સબ બેઠે હૈ ઇસ્લાયે આવાજ કરતે હૈ વો ભી ફોન પે કસી સ બાત કરતે હૈ નાની વગેરા શે
હા બ સાચી વાત બોળી ગયા છે
તો મેને સોચા છત પે જાકે બાત કર લે શી
હા મેં ભી ઇતના દિન યેહી સોચતી થી કી કુછ બનાના મીઠાય મે
ક્યા હુવા છે
આપ બના લેતો આપ બના લેતો મેં સોચ્યું થી કુછ બનાના સીખ મીઠાઈ મે મીઠાઈયા બનાના સીખું
અચ્છા નહી મુછી તો નોર્મલ મિઠાઈ આતી જ્યાદા તો નહી આતી સીરે વગેરા લાપસી એસે આતી હ મુજ મીઠાઈ હ તો નહી આતી
હા મીઠે મે ભી અચ્છા હૈ આપ ક્યા ક્યા બના લેતે હો
હમ
બોલ રહ આપ
મેં બસ યેહી લાભ લી વગેરા હ બોલતા ચરકત ચવલ લાપસી ચાઉલ તેરી
અચછા
હા જો હમ નોર્મલ ઘરમે કામ લેતે હૈ ના
હમ
ઓહત તો બના લે.
પોતે હો તો એકદમ સ અચ્છા વાત છે બન કે તમેતા સક બનાના આવેે છે મેં ભી મીઠા ચાલ બનાયેલું છું, ખીર બનાયલું, સિરા બના એલું, લાપસી બના એલું,
હા જો સાબુદાના વગેરે નહીં હોતા છે.
હા.
મીઠાઈમાં તો હ ભી બના લેતી હ ઉલ ટ મે તો જદા કુશ નહી બસ વ હૈ, શિરા, લાપસી, ખીર, મીઠા ચાવલ,
એ બનાતે હે ના ઘર ના ઘર પે બનાતે હૈ ના કભી ગુલાબ જામુન, રસગુલ્લે, જલેબી વગેરે એ આતી આપકો
નહી નહી એ તો નહી આવે છે પેર મને તો
હા એનકઈ પૂજરાયતું
હા એ ભી બનાના સીખેંગે અ સીખા હુવા તો સબસે આગે કા કામ હૈ. અભી મેરી માસીને મેને આપની મોસી કો દે કે મતલબ એક વાર મે આપની માસી કે યા ગઈ છીએ તોકો વ આલુ કા સીરા બના
હા બેવે
તો ફિર ક્યા હૂઆ
નવરાત્રી કે વ્રત ચલ ર થે મેરે તો મેને સે પૂછા. કે વો કેસે બનાતે.
હા.
હમ તો ફિર મે
આપકેવા અટકટકે આ રહી છેે.
અટકરી છે.
હા આપ તો આ રહી
હમ્મ
તો ક્યા હૂઆ આપગ મોસી કે.
મતલબ ને મેરે કો એસે સીખાયા ત સીરા કેસે બનાતા આલુ કે સીરા
હા.
તો વ બના મે અ નવરાત્રીમે વહી ખાયા થા આલુ કા સીરા ઇતના મસ્ત બનતા હે. ઇતના મજા ભી આતા હે, ખાને મે ભી ઓર ગીત બનતા ભી આસની છેર ઘી ભી તો કમ લાગે છે ગીત બિલકુલ ભી નાર બરાબર લાગે છે.
હા ઓ મતલબ કે તૈયાર રહેતા મુજે તો ખુદ કો બહુત અચ્છા લગતા હૈ વે
હા તમે ભી બનાવણ આવે છે.
હા મેં ભી બનાતી છે.
અચ્છા ખુબ બડિયા મસ્ત છે. ખુબ મજા આવે છે આ ખાણા પછી
હા વોતો મસ્ત લગતા હે મુજે તો સીરા પૂછો હિમતબન
હમ્મ આપ. મતલબ આપ આપને લી બનાતે હો યા પૂરે ઘરવાલો કે લીએ.
મતલબ મે તો બસ બસ દેખલો ના અબ મેરી કાફીસુરત તો મેં આપને લીએ મેરી મમી કે લીએ બનાતી છે.
હા.
તો હમ દોને બના કે ખા લેતે છે.
મતલબ પણ એ ગઉં કે આટે કા ફેરવના દીયે ઇતના અચ્છા નહીં લગતા હે.
પર મે કો તો એ ભી બોહુ મેરે તો સભી અચ્છે હ લગતા હ સુજી ક હીરાની હોતા સુજી કા મરેકો વોભી બહત અચ્છા લાગ છે.
અચ્છા હ
હમ તો એ સાર ચીજે મે મીઠી સથી જ્યાદા પસંદ હૈ
અચ્છા આપ કો ચેરકા જ્યાદા પસંદ નહીંહે
નઈ નઈ મેરે કો મીઠા ખાના બહોત પસંદ હે
અચ્છા મીઠા ખાના પસંદ હે
અ
મુજે તો એ થોડા બહુત ચટપટા પસંદ હે.
હા એ તો હૈ મેરી બહેન કો ભી ચટપટી ચીજે બહુત પસંદ છે.
હમ્મ મુજેભી
તો ઓન ઓનોને કેકિઓ કે મતલબ કી અભી કુછ ચટપટી ચીજ ઓનલાઈન સે મંગવાઈ બહાર કી ચીજે કાફી કોભિ પતૈ હે કતની ખરાબ આતી હૈ કની મિલાવટી આતી
હા
તો વહી જી ઉસકીભી તબીયત ખરાબ હો ગઈ ઇસીકી વજહ સે
અચ્છા બહાર કા ખાના ખાને સે તબીયત ખરાબ હો ગઈ અભી ઉનકી
હા ક્યોંકિ બહાર કા ખાના ખાને સે હિ તબિયત ખરાબ હોતી હ જ્યાદા એસસ મિલાવટી આતી તીજે વ ઘર કે ખાને કે જીની સ્વાદિષ્ટ થોડી ના હોતી.
હા એ તો બાત છે તેરી.
હમ ત બી તો વહી સાચી વાત બોલીચછા બહેનમને ભી કે હા ઘર કે ખાને કી
એતે તો બહાર કી ચીજે નહી ખાની જએ બહોત ફાયદા મલાવટ આતીએ
તબી તો તબી તોકે પેટ વગેરામાં ઈત્ના દર્દ રહેતા હે
હ તો આપકી બહેન કેસી છે
હવે એકદમ ઠીક છે આવી દવાઈ વગેરે દિલવાઈ છે ડોક્ટર નું
અચ્છા
હ તો હમને તો એસે ના કલ ભી ને મેગી બના કે ખાઈ તી. અને મેને કા બહાર કસીસે કમ ખાઓ.
હા પણ વો કભી કભાર તો અચ્છી લગતી હ મુજે ભી બહુત અચ્છી લગતી હ બેન
હા મન કરતા મે ભી એસે પાણીપૂરી ખાયા હોયા દો- તીન મહિના હોવે મેરા ભી રોજ કા મન કરતા હે ખાન પર પ્રેમ નહીં મલતા
તેવો ન
મે તો પહેલા તનેના એસ મહિનેમાં દો તીન મતલબ હેના સપ્તાહમાં દો તીન વાર એસે માર્કેટ જાકે આ જાતી હતી વોભી પેદલ અબ તો મરે કો ગયો હોએ પતા નહી કિતના ટાઈમ હોયા ગયા હૈ
અચ્છા તો આપ મતલબ એસે કેસી કે સાથ મંગા લો
સા લ હ પાણીપતા ભી મલ સ્વાદિષ્ટ નહી લગતી છે બહેન
હા એ તો બાત હૈ મેને ભી દેખ ગ એક બાર કે બહેન ઘર પે મંગાયા ત બિકુલ બે અચ્છા નહી લગતા એસ મન ભી નહી કરતાે કે ઓર ખાયા જાય
હા વો ખલાય ના મનપતા વલે ભૈયા તો હો છું, પણ કરે છે કે ઓર ખવું જવું ખવું જવું
હા તો ઇત્તે અચ્છે લગતે હે ઔર ઘર પે લાતે હે ઉનકા સ્વાદિશ ચલા જાતા હમને તો ભાતા હી નહીં
હા તમે એ એ પાણી પુડી લો સ્વાદ મતલબ ચરકો જાદો પસંદ હે કે મી્ઠો
ના મુજે જ્યાદા ચરકા ભી નહી ઓર જાદા મેં વો મિક્સ હોતા હે ના વો અચ્છા લગતા હૈ
હ્મ ગરમ વાલા પાની સે ખાતે હૈ કે ઠંડે પાની સે?
હા મેં ઠંડા નઈ બહોત જાદા ગરમ વાલા નહી ખાતી હું
હમ્મ દોનો મિક્સ કરકે ખાતે હો ને
હૈ
દોનો મિક્સ કા ખાતે હો?
હા
હા મને બી વઇ સબસે જાદો પસંદ છે પર મને તો બોત ગરમ મને ગરમ જાદા પસંદ છે
અચ્છા ગરમ જ્યાદ પસંદ છે મુજે તો ગરમ તો લકિ મુજે બહુત અચ્છે લગતે હો પર ક્યા કરું
હ તો થ તોમ હા એકદમ સાચી વાત બોલી છે તમને દેખતે હે કભી બહાર કા પ્લેન કરેંગે એસે ઘૂમને કા ખાાયંગે સાથમે
હા યેહી કરેંગે અબ તો તો ઓર સબ કે સાથ ખાને મે બાર મજા આતા હૈ
હમ્મ
એસા લગ રહા ચાઇ કિધર ચાલીસ પચાસ કા સાથમે ખા લેતે હૈ ઔર વરના તો દસ સે ભ મન નહી કરતા કે અબ ઓર જ્યાદા ખાએ
ચલો બેહેન તમને વાત કર કે ખુબ મજા આવ્યો છે ફીર બાત કરા છે ઠીક છે અપણ
હા ઠીક છે બેન